હલો.
હા બેન, કેમ છો?
હા હું મજામાં, તમે કેમ છો?
હું પણ મજામાં છું. તો આજનો આપણો વિષય છે ખેતી અને ખેડૂતોનું જીવન. તો તમને તો ખબર છે. કે ખેડૂતોનું જીવન કેવું હોય શકે છે ખેડૂતો દ્વારા અ ખેતી કરવામાં ઘણી બધી એવી મુશ્કે કેલીઓ આવતી હોય છે કે જેમનાં જેમાં જેમાં તેમને કેટલા બધાં એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે કે જે આપણાથી જે ન થઈ શકે જેમ કે ખેતી માનવ જીવનનું સૌથી પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ વ્યવસ્થા છે આપણા દેશની મોટી વસ્તી ખેતી પર આધાર રાખે છે. ખેડૂત આપણા સમાજનો આધાર સ્તંભ છે કારણ કે તે અનાજ ફળો અને શાકભાજીનું ઉત્પાદન કરીને સમગ્ર દેશને આહાર પૂરું પાડે છે. ખેડૂતોનું જીવન સરળ પરંતુ પટકારોથી ભરેલું હોય છે. તેઓ વહેલી સવારે ઉઠીને ખેતરમાં કામ કરવા જાય છે. ઉનાળો, વરસાદ કે શિયાળો દરેક ઋતુમાં ખેડૂત સતત મહેનત કરે છે. જમીન ખેડવી, બીજ વાવવું, પાણી આપવું. અને પાકનું સંરક્ષણ કરવું. આ બધું ખૂબ જ મહેનત અને ધીરજ માંગે છે. વરસાદ ખેતી માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જો વરસાદ સમયસર અને પૂરતો પડે તો પાક સારો થાય છે. પરંતુ ઓછો કે વધુ વરસાદ ખેડૂત માટે નુકસાનકારક બની શકે છે આથી ખેડૂતનું જીવન કુદરત પર ઘણી હદ સુધી આધારિત રહે છે. આધુનિક સમયમાં ખેતીમાં નવી ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ વધ્યો છે. ટ્રેક્ટર, પંપસેેટ અને આધુનિક બીજના ઉપયોગથી ઉત્પાદન વધારવામાં મદદ મળે છે. છતાં પણ નાનાં ખેડૂતો માટે આ સાધનો મેળવવા મુશ્કેલ હોય છે. ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કે પાકના યોગ્ય ભાવ ના મળવો કુદરતી આફતો અને કર્જનો ભાર કુદરતી આફતો તો કોઈએ ન જોયુ છે. ક્યારે પૂર આવે તો ક્યારે અનાવૃષ્ટિ આવે ક્યારે પાણીની અછત થાય તો ક્યારે વરસાદ વધારે પડે તો જેના કારણે ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને સહાય આપવામાં તો આવતો જ રહે છે. પણ જ્યારે એકવાર પાક બગડી જાય છે, તો આ નુકસાનને કોણ જોઈ શકે છે પરંતુ ઘણી વખત તે સહાય દરેક ખેડૂત સુધી પહોંચતી નથી તો એમને તેના માટે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ પડે છે આપણું કર્તવ્ય છે કે આપણે ખેડૂતોને માન આપીએ અને તેમના પરિશ્રમની કદર કરીએ ખેડૂતોના જીવનમાં સુધારો લાવવા માટે યોગ્ય પગલા લેવું જરૂરી છે જેથી તેઓ સુખી અને સમૃદ્ધ બની શકે છે ખેડૂત માત્ર અનાજ ઉત્પાદક નથી. પરંતુ દેશની આર્થિક પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર છે. જેથી જય જવાન જય કિસાન નો નારો આજે આપણેે પણ એટલો જ મહત્વપૂર્ણ છે. તમને ખેતી વિશે આના સિવાય ક હજુ વધારે માહિતી મને આપ જેનાથી મને ખેતી વિશે વધારે માહિતીની સમજ પડશે શું તમને મને આ માહિતી આપશો કે
હા હુ, આપ આપશું ચાલુ તો હવે હુ, બતાવું કે ખેતી માટે શું કરવું જોઈએ સજીવ ઓગણી ખેતીઓનો પ્રચાર પણ વધતો જાય છે તેમાં રાસાયણિક ખાતો અને કીટનાશકનોો દવો કુદરતી પદાર્થોનો ઉપયોગ થાય છે, આથી જમીનની ઓ વક્તા જણાવી રહી છે, અને તેને આગળ ઓળખવા માટે છે. ખેતુઓ ખેતીઓનો બજળ વ્યવસાય વિશે પણ જાગૃતિ બન બનવું જોઈએ અને તેના પોતાના પાકનો યોગ્યતા ભાવ મળે તે માટે સહકારી મેળવવો અને
હ
બજરાના બજરાના નિયમ સમજવા જરૂરી છે આથી
પ્યો પ્યોર
તેમના પરરીક્ષમોને યોગ્ય યોગ્ય લાભ મળી શકે છે પાણી નું મહત્વ ખેતીમાં ખૂબ જ છે સિંચાઈ યોગ્ય વ્યવસ્થા ના હોય, તો પાક બગડી શકે છે, તે તેથી પાણી બચાવવાનું પદ્ધતિ પદ્ધતિઓને જેમ કે આ ટ ટપક શિચાઈ એ ખૂબ ઉપયોગી સાબિત હોય છે, અંતમાં ખેતી અને ખેડૂત ખેડૂતનું જીવન આપણામાં દ દેશ દેશની રોડ સ રીટ સમાન છે, તેમની મહેનત ખુબ જ અને ત્યાગ ત્યાગો ન કારણ જ સમાજ આગળ વધી છે. આપણે સ સૌખો ખેત ખેતો ન સામાન્ય કરવો જરૂરી છે અને તે તેમના જીવનમાં સુધાર લાવવા માટે સહકાર સહકાર આપશો આપવો જોઈએ અહી ખેતી અને ખેતુ ન જીવન વિષય પર વધુ ફકરા આપવામાં આવે છે, ખે તે માટે સમયનું ખૂબ મહત્વ હોય છે. વા વાવણી નિદન અને આ કાપડી ઓલ કામ ચોક્કસ સમય પર કરવું જોઈએ છે જો સમ કામ ન થાય તો પાક પર અસર પડે છે. તેથી ખેત ખેત ખેતડું અ હંમેશા સમયે પાલન કરવું છેે, ખેતો માટે પશુપાલન પણ ખુબ જ ભાગ છે, ગાય ભેંસ અને બકરી રાખીને તેમનો દૂધ અને અન્ય ઉત્પાદ ઉત્પાદકો મેળવેવે છે. આથી તેના આવકમમા વધા અ વળોતરી થાય છે, અને જીવન થોડુંક સ્થિર બને છે, ખે ખેતડુનુ જીવન ધીરજ અને આશા પણ આધારિત હોય છે તેનો આખું વર્ષ મહેનત કરે છે. અને ત સારા પાકની આશા રાખે છે. ઘણી મુશ્કેલો હોય. છતાં તેઓ હાર માનતા નથી ખેતુ ખેતૂ સમાજ સમાજને માત્ર અનાજ જનહી પરંતુ શાકભાજી ફળ અને કપાસ જેવો કાચા માળ પર પૂરા પાડે છે. આથી ઉદ્યોગ પણ ચાલે છે, અને દેશનો વિકાસ થાય છે ખેત નવું શિક્ષણ પણ એટલું જ સરસ છે. નવા કૃષિ ઉપ ઉપયોગ સુધારે જી બીજ અને ટેકનોલોજી ન જણાવી તે તેઓ બધુ સારો પાક મેળવે મેળવી શકાય છે, આજ આજકાલ ઘણા ખેતરો મોબાઈલ અને ખેતી સમાજને માત્ર અનાજ જ નહીં પરંતુ શાકભાજી ફળો અન્ય કપાસ જેવો કામ અ કાચચા માળ પર પૂરે પાડે છે અને ઉદ્યોગ પણ ચાલે છે અને દેશ ન વિકાસ
છે, કે આજના ખેડૂતો દ્વારા માલ સમાન પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે. જારે ખેડૂતો દ્વારા આવી બધી ચળવળો કરવામાં આવે તો આપણને એના માટે માટે ગર્વ માનવો જરૂરી છે. ખેતી અને ખેડૂતનું જીવન એ ખુબ જ વધુ વિસ્તૃત છે. એટલે જ તો નહીં આપડા અ ભારત દેશમાં નાઇન્ટી પરસેન્ટ લોકો ખેતી કરે છે. અને ટેન પર્સેન્ટ લોકો એ બીજું બધુ ઉદ્યોગો કરે છે ખેડૂતનું જીવન મહેનત સહનશક્તિ અને આશા પર આધારિત છે. ખેતરમાં કામ કરવો માત્ર રોજગાર નથી પરંતુ તેની જીવનશૈલી છે. તેઓ જમીનને માતા સમાન માને છે અને તેની સંભાળ રાખે છે જમીન સાથેનો આ લાગણી સભર સંબંધ ખેડૂતના જીવનને વિશેષ બનાવે છે. ખેડૂતોનો ઘણી વાર આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. પાક સારો થાય છતાં યોગ્ય બજાર ભાવ ન મળવાથી તેમને નુકસાન થાય છે ઘણી વખ ખત તેઓ લોન લઈને ખેતી કરે છે અને જો પાક નિષ્ફળ જાય તો કર્જનો ભાર વધે છે આપ પરિસ્થિતિમાં તેમના માટે જીવન વધુ કઠિન બની જાય છે. ખેડૂતોને ઘણીવાર આર્થિક તંગીનો સામનો કરવો પડે છે તો એ માટે તેમનું જીવન થોડુંક મુશ્કેલ માની શકાય છે અને મુશ્કેલ છે જ અ વાવણી નીંદર અને કાપડી તેમનું યોગદાન મહત્વપૂર્ણ છે બાળકો પણ નાના કામોમાં સહાય કરે છે. આધુનિક ખેતીમાં ઘણા બધા એવા પડકારો છે કે જેના દ્વારા ખેડૂતોએ ઘણા બધા એવા કાર્યો ક-કર્યો છે કે જેના દ્વારા આ પણને તેમના ઉપર ગર્વ થાય છે ખેડૂતો દ્વારા આપ આપડા મા તે અ જો આપડા ઘરમાં મા બાપ રોટી કમાવાનું રાખે છે તો તે ખેડૂતો દ્વારા આ રોટીને ઉપજાવવાનું પણ કામ કરવામાં આવે છે એટલે ખેડૂતો અને આપડા મા બાપને એક સમાન ગણી શકાય છે. ખેડૂતોનું જીવન એ આપડા માટે ખૂબ જ અ લાભદાયી છે કારણ કે તેઓ પોતાના માટે નહીં પણ સમગ્ર દેશ માટે જીવે છે તો એ વાતને બધાને ધ્યાન રાખવું જોઈએ અને ખેડૂતો નો માન સન્માન કરવો પણ ખૂબ જ જરૂરી છે ખેડૂતોની જે વાતો આપડા બેયો વચ્ચે થઈ છે એના દ્વારા તો મને ઘણી બધી સમજણો મળી છે. હું એવું માનું છું કે આ સમજણ તમને પણ પડી હશે. તો અંતમાં હું આ નો આભાર કહેવા માંગુ છું શો તમે પણ મનેઅ અ અ તે બદલ આભાર કહેવા માનો છો
હા આપડા બંનેઓ બીચ જે બી વાત થય થઈ છે. એ બધું જ સાચી છે. અને હું પણ તમને આભાર માનું છું કે તમે એટલું ટાઈમ મને આપ્યું ને આ બધું મને માહિતી મેળવી